હા.
હલો, તમ મારો અવાજ આવી રહ્યો છે તમને?
હા, મારો અવાજ આવી રહ્યો છે?
હા, આવી રહ્યો છે કેમ છો બડે મજામાંને.
હા, મજામાં તમે
હા બડો મજામાં. આપડે આજે થોડુંક ફ્રોડ વિશે થોડું ઘણી ચર્ચા કરીએ. આજે આભા છેને આ. આ ઘણા બધા ફ્રોડો થાય છે જેમ કે ગેમો હોય કે અને વીમાઓ. જેમને હોય એમાં ઘણા બધા ફ્રોડો થાય છે અને એમાં ઘણા બધાઓ લાલચમાં અને આ બધુ થાય છે. અને ગેમમાં ટીમ પટ્ટીઓમાં કે. અ ઘણી બધી ગેમોમાં લાલચમાં આવીને ઘણા બધા પૈસાઓ નાખે છે અને
હમ.
એક વાર પૈસા ધણા આવી જાય છે તો પણ લોકો પૈસા નાખે છે અને એવું વિચારે છેકે ઘણા પૈસા આવી જશે પણ એવું થતું નથી પણ લોકો લાલચમાં આવી જાય છે અને તમારે શું કેવું?
હા, અમારે બાજુ પણ એક રીતેશ કરને હતો માણસ. તે એવી બધી એપ કરને વાપરતો હતો તીન બત્તી. ને અને એના કારણે અમને ઘણા બધા ફ્રોડ અમે જોયેલા છે એ બધા હાતના. ફોડ તો અને એ થોડા અડધા પૈસાને એવા માંગતા. અને જેના કારણે એ ઘણા ફ્રોડ પણ કરતો હતો અને આ જેમ કે તીન પતિ રમતો હતો જુગાર રમતો હતો અને એ ઘણા બધા ફ્રોડ કરતો હતો અને જેના કારણે એ તે એકવાર ફસાઈ પણ ગયેલો હતો અને એમ તો સારો આદમી છે પણ એવુંમાં ફસાઈ ગેલો હતો અને મેં ઘણી બધા ઓનલાઈન ગેમ જોયા છે જે એવા પ્રકારની ગેમો છે અને જેના કારણે તેઓ અ આવી બધુંમાં ફસાય જાય છે. હું તેમને તેને જાગૃત કરવા માંગુ છું કે તેઓ તીન પત્તિ કે આદિ એવુંની રમે ફ્રોડમાં ના ફસે.
હા, તમે કીધું તેમજ એમાં ના ફસે અને અમારો એક ભાઈ છે જે વિરાજકુમાર. તે પોબજીમાં ઘણાં બધાં આ ગેમો રમીને પૈસા ઘણા બધા દુબાઈ દેધા છે અને તે પબજી વઘારે રમે અને તેમાં પૈસા નાખે છે અને લાાલચમાં આવી જાય છે. આ બધી ગેમોમાં ફ્રી ફાયર કે જેમ કે તે એવી લાલચમાં નઈ આવે અને એમ જોવા જઈએ તો ઘણા બધા પણ એને સમજાય્યું કે બધે પૈસા નાખો ને એ જરૂર પણ એ સમજતો નથી અને ગેમમાં પણ એ ટીન પટ્ટી રમતો છે અને તેમાં પણ ઘણા બધા પૈસા નાખી છે અને ઘણા બધા પૈસાઓ એક બે વાર પૈસા આવી ગયા હતા અને તેને એવું લાગતું હતું કે એ પૈસા આવશે તને લાાલચમાં ફસી ગયો. અને પૈસા ગણા એના ડૂબી ગયા હતા અને જેમ જોવા જઈ તો. તેના પૈસા હવે વધારે પટાી ગયા અને એ એનું લોન લેવા માટે એના પરર બીજું કોઈ ઓપ્શન ન હતું તમારે શું કેવું?
હા મેં ભ એ એને એક વાર મેસેજ કર્યો હતો કે તે શું કરે એમ? પણ તેણે મેસેજ નો રિપ્લાય પણ ના આવ્યો એટલે તે એ બહ એમ કે તે બહ એવું બધુંમાં ફસી ગયેલો હતો અને તે ફોન પણ ઉચકતા હતો અને જેના કારણે હું પણ તેને કોલ કે એવો નથી કે અને હવે તે સારો છે હવે બધું આવી ગય છે એવું લાગે. અને ઘણા પ્રકારના ફ્રોડ થાય છે જેમ કે આપણે ટ્રેડિંગ ના ફ્રોડ કરે કે યુટ્યુબ પર એવું બતાવવામાં આવે છે કે ઘણા પ્રકારનું કે બહુ મોટું બતાવવામાં આવે છે. તેઓ ખાલી યુટ્યુબ પરથી પૈસા આવ અને તે ટ્રેડિંગમાંથી નેવા પૈસા પોતે ટ્રેડિંગ કરી લ એમાં ચાર થી છ હજાર રૂપિયા ના એવા ગોબાવેલા છે અને મને બધી ખબર કે ટ્રેડિંગ કેવી રીતના થાય કે્યારે પૈસા આવે અને તો ઘણી વસ્તુ અમે જોય ર છે કે કે રીતના પૈસા આવે ને. આપણા જો આપણે કમાઈ તો તે પૂરાપૂરા ગહ ની તાકાત પર રાખવા છે અને જો આપણેે કમાવશો તો જ આપડણે ટ્રેડિંગ કરવું કે એમ ઘેર બેઠીને ટ્રેડિંગ કરી તો પૈસા આવવું નથી.
હા તમે કીધું ટમ તો ટ્રેડિંગમાં હ મીઠભાઈ છે તેમ પણ તેને પણ નાખ્યા હતા. એક વાર તેને પણ આવ્યા હતા. તેને પણ પાંચ હજાર નાખ્યા હતા અને તેના ડબલ દસ હજાર આવ્યા હતા. પણ તેને લાલચ માં ફસી ગયો હતો. અને તે પાછા નાખ્યા દસ હજાર એને લાગતું હતું કે પાછા આવી જશે પણ એ પાછા નઈ આવ્યા અને હતા હતા પણ જયા કર્યા અને તે લલા છમાં આવી ગયોને પાછા બીજી ગેમમાં નાખી જોયું. તો ટીન પટ્ટી રમતોટ તીન પટ્ટી માં નાખ્યા અને તેમાં પણ એને લાલચ આવી ગઈ હતી. એક વાર સો રૂપિયા આવ્યા તો એ લાગતું વસ્તુ કે મારા પાસે હજાર રૂપિયા આવવાના જ છે પણ એવું આવ્યા નથી. અને લાલચ એવી કરાવે છે કે ગેમ વાળા કે પૈસા નાખવાડે જ છો અને નાખે તો જ ગેમ રમાય તે ટાઈપ આ કર્યું હતું તમારે શું કેવું.
એ તમારી વાત સાચી છે કે આપણે એવી બધી ફ્રોડ માં ન ફત છે. આપણે મહેનત ના પૈસા ખુબ સારા છે જો તમે રીચ જસો તો તમને પસા મળી બી શકે શેર માર્કેટમાં એવું કઈ નહી પણ તમારે
મારે વાત નથી કર મા
એવું શેર માકેટમાં હું હ કે એક વાર પૈસા આવ્યા હતા એ ગયા ત ગયા એવું હ કેમ કે એ લોંગ ઇન્વેસ્ટન્ટ તો કઈ થાય સારી સારી કંપની પણ છે. અને તેમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા જોઈએ હમણાં એલ આઈપીલ બ પડ્યો તે વન ટ્રિલિયન કરતાં પણ મોટો છે એટલે એવી કંપનીઓમાં રોકાણ કરવું જોઈએ. કે તેઓ દુનિયાના મહાન ટ્રિલિયન હશે ફસ્ટ અને તેવી કંપનીઓ રો કરવા જોઈએ. તમારે શું માનવું?
હા રોકાણો કરવા જોઈએ અને આ બડી ગેમો કે અન્ય વસ્તુઓમાં પૈસા ના નાખો જે અને લાલચમાં ના આવી જાયજ. અને માણસો પૈસા નાખે જ છે ગેમમાં અને આ બધું ટ્રેડિંગ કેવું બધું જ નાખે છે અને લાલચમાં આવી જાયને પૈસાઓ વધારે ખર્ચી નાખે છે અને પછી એ લોકો દેવામાં બધું પચી જાય છે અને હા એમ જોવા જઈ તો લોકનો પાર્ક ચકાઈ દઈને છે અને પછી લોન લે છે અને લોન લેવા માટે લોકે હા હપ્તા માટે પાછા એ લોકો ગેમમાં નાખે છે અને પાછા લાલચમાં આવીને પાછા પૈસા એવા હા. થઈ જાય છે એ લોકો ના પૈસા પણ આ લાલચ એવી છે વસ્તુ છે કે એમાં પડવાનું બવ અઘરું કામ છે. એક વાર લાલચ માં આવી ગયા તો આવી જ જાય છે અને આમાં લાલચ એવું છે કે પૈસા આવ જેમ જેમ ડેમ લાલચ વઢી જાય છે. તેમ તેમ પૈસાનું વધારે આવવાનું આવશ્યક દેખાય છે. આપડે આ લાલચમાં પડવું નહી તમારે શું કેવું?
હા તે તમારી વાત ખુબ જ સાચી છે. આપણને જ્યાં પણ એવું દેખાય કે તે આસાની થી મળી જાય તે વસ્તુ કોઈ દાડે આપણને મળતી જ નથી. અને જેના કારણે આપણે એવું જ વસ્તુ રસ્તો અપનાવ જોઈએ કે જે આપણને અ હાર્ડવર્ક થી મળે જેમ કે આપણે ઘણી બધી એક્ઝામો છે તે પાસ કરવી જોઈએ. આપણે ભણવું જોઈએ અને તેવી મહેનત કરવી જોઈએ અને તેના કારણે પૈસા દુનિયામાં આવે સાચી મહેનત પણ જે આપણને જે ગોટાળા કરીને કે અન્ય કરને એથી એવું ના કરવું જોઈએ અને જેના કારણે આપણને ઘણા એવા લોસ પણ જાય છે. અને આપણના પરિવાર ને સાંભળવો ન પડે અને તેવું કામ ન કરવું જોઈએ. અને આપણે મહેનતી જીવું જોઈએ અને તે ખુબ જ જરૂરી છે કેમ કે કોઈદાડે એ પૈસા ટકતા પણ નથી અને જેના કારણે આપણે, હમ્મ. આપણે એજ કરવું જોઈએ કે નોકરી થી આ કે અન્ય વસ્તુઓ કરવું જોઈએ.
હા તમે ગીરુ ટાઈમ જ અ ગરના ને ખબર પણ નહી હોય ને છોકરો કા ખ એ પણ નઈ ખબર હોયને અને ગના ને એવું જ લાગે છે કે ભોયરો અ પૈસા સારામાં જ ખર્ચે છે અને ઘરના એવું જાણે છે પણ અ છોકરો જા હા ગેમમાં નાખે છે એવું ઘરના ને ખબર જ ના હોય ને આ બધા હા લાલચમાં આવી ગયો એવું ઘણાને ખબર જ નહી પણ ઘરના એવું જાણે કે છોકરો ડાયો છે અને એવું ગેમમાં નહિ એવું કઈમાં નહી પડે. પણ છોકરો જ જાણે કે આ બધી ગેમો ટ્રેડિંગ એ પટ્ટી કે ઘણી બધી એ ગેમોમાં એ લાલચમાં ફસી ગયો અને લાલચો ઘણી બધી કરી દે અને લાલચ અ આવી ગયો અને ગેનના પછે પૈસા પાસો માંગી ત્યારે ખબર પડે કે હહ આટ ગેમમાં નાખે છે અને ઘણી બધી વસ્તુઓમાં પૈસા નાખે છે. પછી ઘરના પણ વ કહે છે કે અ આવું ગેમો નહીં રમવાની અને ઘણી બધી વસ્તુઓ કેતા હતા પણ આપણે પણ એ વિચારવું જોઈએ. તમારે શું કેવું?
તો તમારી વાત સાચી છે કે આપણે એવું બધુંમાં ન પડવું જોઈએ આપણે અ મહેનતના પૈસા લેવા છે અમારે ત્યાં પણ ઘણા લોકો એવા જ કરતા હતા કે તેઓ આવું બધું વિડીયો જોઈને ને એવા ઇન્સ્ટાગ્રામ પર ને એવા જોઈને તેઓ આવું બધું કરવા લાગ્યા હતા. પણ હવે ધીરે ધીરે સુધરી ગયા છે. હું પણ પેલા ટ્રેડિંગ એક વાર કરી હતી અને ત્યારે મારે બધાથી મોટો એ હાડા હાડા હાડા ચાર હજારનો લોજ કર્યો હતો અને જેના કારણે હું તેરે જ મૂકી જ દીધું ત્યારે એન્જલોનમાં ટ્રેડ કરતો હતો. અને હમ જેના કારણે પછી હું અ પછી મેં એસઆઈપીમાં માનું છું, ઇન્વેસ્ટ મેન્ટમાં માનું છું, લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટમાં માનું છું. અને મેં પેલો નાલો નાલુ માં માનું કે તે તરત જ મલી જાય તેવું કે એક દાણામાં મળી જાય ઇન્ટ્રા ડે ને એવું ન કરવું અને જેના કારણે હું એ પેલા ફોરએક્સ પણ કરતો હતો પણ હવે ફોરેક્સ પણ ન કરવું અને જેના કારણે ના અ ભાઈ સાથે કરતો હતો. અ પણ ન કરો હવે ચાલો આપ આપણે આગળ પણ વાત કરી.
હા